તમારે પણ હવે આપત્તિ આવી ગઈ લાગેલી મને.
ના, ના. અમે અપડેટ મળેલુ, એટલે કઈશું જ પ્રોબ્લેમ થશે ની.
અપડેટ ન ઓપ્શન તો આવતો હોય છે.
તમારે પણ અત ન ડેલી બંધ કરી દે ડેલી બંધ કરી દે બોલો મકોણા ભાઈ શું કરીલા તમે
અમને તમે બપોરે વાત કરેલી કે અમારા હા દણી બહેન નું બે આવેલું.
હ આદરણીય બહેનનો બર્થડે આવેલો. શું કરેલું? તમે ત્રણસો રૂપિયા ને દઈ મારી.
નઈ ત્રણસો રૂપિયા ની નહીં. અમારામાં કુદરતી અંદર થી એટલું પ્રકાશ પ્રકાપ આવી ગયું.
તો તમે જાજુબજું ઘર ના કોઈ છે, મોટા ભાઈ?
વાત જ ના પૂછું.
તો અમને તો ખબર જ હોય પહેલેથી તમારી જે રીતના
એજને
અમારો પણ હમણાં બર્ડે આવે છે જોય છી
તમારા બડે માં પણ આપડે સાથે જ છીએ રાઠોડ ભાઈ નો બડે આવીને વયો ગયો તમે જોયું
ક્યાં રેતો
રાથોડ ભાઈ નો બડે ઓગણીસ ચાર ના વયોગયો મને યાદ રહેલું પણ હું
અમારા બર્ડે માં અમને કશો ગિફ્ટ આપી દેવાનું થાય છે. એ તમારે રેડી
અરે તમને પાકા પાયે આપવાનું છે એનું કશું જ વાંધો નથી
અમને ગિફ્ટમાં કા એરબડસ જોઈ છે કે આ પછી સ્કીનના એક
તમને એરબર્ડ્સ આપડે આપવાના થાય છે હપ્તા પર લઈને
હજાર અગિયારસો ની એડબર્ડ્સ આવે છે
તો બસ એટલું જ અમારા સિસ્ટર માટે પણ એટલું જ કરેલું
હા તો અમારે કા એડબર્ડ જોઈએ
એ પણ અમે હપ્તે કરેલું તમને ખ્યાલ છે.
તો અમે પેલાથી ખબર છે કયા લીધા તમે
અત્યારે માઇનોર કઈક વોચ લીધેલી સ્માર્ટ વોચ
એલા યાર એવું ના લેવાય તમે અમને પૂછ્યા વગર જે.
નહી નહી એનું રીઝલ ભી છે કારણ કે એમને એ ક્યારે એટલા બધા મની ભેગા નહી કરેલા એના લીધે સ્માર્ટ વોચ નહીં લીધેલી
એમને સ્માર્ટ વોચ જોઈએ છે એમ પહેલેથી
હા એમને થોડક એમને ચ્છા રહે લી મને એવું
હ એમની ઈચ્છા નથી એવું દેખા દે ખીમાં કરે છે એ અમને ખબર છે તમે જો અમને એક વાર સમજાયું હોત ને તો અમે તમને સમજાવત.
તમને અમે બપોરે કોલ કરેલો ફાલ્ગુની સિસ્ટર પણ ભેગા થયેલા તમે જોયેલું.
ફાલ્ગુની ની શિસ્તર ઓળખતા નતા પણ બિચારા એક્ચ્યુલી
અરે ના ભાઈ ના શું યાર તમે વાત કરો મને ડાયરેક્ટ જોઈને કે જાડયા અયા હાલ અયા હાલ.
ઓહ સરસ.
અ તમને કીધું નહી તમે જામેલા
અમે તો પહેલેથી જામેલા એમને ખબર ના હોય.
નહી તમે ત્યારે પાત્રા હોયલા લેકીન અત્યારે બહુ જ જામેલા તમે જોયું?
મકવાણા ભાઈ અત્યારે અમે એટલા બધા જમી ગયા છી કે અમારે મોઢું પર નથી દેખાતુ એવું છે.
મોઢું તો દેખાય છે આઈખ થોડીક અંદર થતી જાય છે.
એવું છે?
યા ફાલ્ગુની સિસ્ટરને અમે પછી બને વાત કરેલા
ઓહો હો
પછી મને પૂછેલા મને કે ન પૂછ આવેલા મે હ મને ક તેમને ક કશું આવડેલું. મેં કીધું નહી કશું નહી આવડેલું.
ઓ માય ગોડ.
અ તમારી ઉપાધિ કરેલા
ઉપાધિ ના કરો એને કઈ.
પછી પણ મેં બી એજ સમજાવ્યું કે તમે એમની ઉપાધિ ના કરો. ગામ ને ઉપાધિ આપે એવો માણસી ગામને ઉપાધિ આપે. તેવો માણસ છે પાલકોની સિસ્ટર મારી માથે પડેલા ખબર તમને? મને કહેલા તમે બઉ અસ્ય હશેલા. બરચ ભાઈ આસ્ય ના કરો.
હમ્મ.
હમ્મ. હમ્મ.
બોલો બોલો મુકો ભાઈ શું કેહે છો તમે?
તમે કેમ એટલું બધું હાસ્ય કરેલા?
બને
મે પેલી વાર તમને હસાવેલા બઉુ જ.
તું બેઈની કર
સરસ લ્યો.
ભાઈ ભૂલ થઈ ગઈ મારી બોલો બોલો આગલો બલો?
હ મને વાત કરે નાખી. તમે મને હેરબેટ લઈ દેલા વાત ના પૂછો.
કાઢીએ ભાઈ.
મને કેહતા હતા કે તમે મને એર બેગ્સ લઈ દયો. મેં કીધું કે સિસ્ટર હું તમને લઈ દેશ પણ હું નોકરી એ પણ લાગી જવા દઉ મને મારો પગાર ધોરણ ચાલુ થવા દો પછી મને પૂછેલા મને
એમાં પૂછે પૂછે તને પૂછ્યું તું એમને
હા હા ભાઈ તમે પાછા સમજી ન સમજાતા નથી.
પૂછેલા ને કરેલા ને બેહેન થી જુઓ મહેરબાની કરીને
હ તેનું કારણ પણ રહેલું છે. જેને કઈ કેતા નતા પછી આમ જ બધી વાત કરયા કરતા હતા. કે શું? શું તમારું ચાલે.
જનરલી વાત કરેલા બધી
મુકો પૈસા નથી એ રમ પૈસા નથી તમે મને બધી કરેલા કરાલા બંધી છેડી
સારું ચાલો ના પછી બધી વાત કરતા હતા. કે તમારે શું પૈસા અને પૈસા નું શું આયુ ના કે કોના માટે તમે આ ગિફ્ટ લીધેલુ આમ ને તેમને મેં કીધું બહેન માટે લીધેલું છે.
ઘડીક તો માયના નહી હોય.
એ હું નહી માને આ માનતા નહોતા પછી પણ મે તમને વાત કરી બધી યોગ્ય રીતે
હમ્મ કેટલા લીધી કેટલાની ઘડિયાળ હતી.
બારસો
ઓહ તમે પણ નહી પણ ભાઈ પૈસા ના તને બારસો ને કેમ લીધી
તમને હપતે જ એક વાત તો કરેલી કે અમારા દોસ્તાની દુકાન હતી.
ભાઈ વાત કરી તી યુવા હાચી પણ
તો તમારી પાસે ત્રણસો રૂપિયા માંગે એનું રીઝન જ આ હતું પેલો હપ્તો ભરવા માટે
બસ એમાં અમારું કર ને.
હા.
હમ્મ એમાં તમે તમારા બેનને હવે કહી જ કે બઉ ખરાબ માણસ છ એ હોય એને કહી જવું એટલે તને ખબર પડે.
એ વસ્તુ નહ મળે એ ત્રણસો રૂપિયા મહત્વના નથી ત્રણસો રૂપિયા આજ લીધા ને તેને કાલ મળવા નથી સમજતું.
હા એ તો અમે પેલાથી રઈ છીએ આજ લીધા ને કાલ મળી જાય છે.
તો ને તમારે આમાં બહ મોટી મોટી પણ નથી કરવાની આવતી કે નહી તમારા બહેન ને કીધું ને પેલો ફલાણા ઢીકનું
તમારા બેહેન પધી કોઈ ફિલિંગ છે ન એ બધી કે અમે ક
ભાઈ તો અમે પણ નથી કેતા કે તમે અમારી બહેન પ્રત્યે લાગણી રાખો.
અમારે જરા રાખવી નથી.
કારણ કે તમે એનોની લાગણી છીન ભિન કરી નાખેલી છે.
થઈ ગય થઈ ગયું એક વાર એમાં શું થઈ ગયું લ્યો.
એક વાર ના તમે કોઈ પણ માણસ નો વિશ્વાસ થોડો પાછો જોડાતા વાર લાગે એક વાર તૂટેલો કપ પાછો ના જોડાય.
હા જ માર હું વિશ્વાસ જોડીને છે તેલ લેવા જ મર હ છે દવા તો હાર હું કે બિચારી દખવી ન પડી જાય.
ના આવું તમે સમજો છો વાત ને.
તો વિચારી અમને એમ થાય કે એખલી પડી જાય એટલા માટે બાકી અમને કશો વાંધો નથી.
તમે શુદ્ધ દેશી ભાષામાં ના હો તમારી
અમને કશો વાંધો નથી કેવો અમને બોલાવે કે ના બોલાવે.
એને પણ કશો વાંધો નથી તમે એને બોલાવો કે ના બોલાવો.
તમને શું વાંધો છે?
અમને તો કશું વાંધો નથી તમે એને બોલાવો કે તમે અંદરો અંદર ના બોલાવો. અમે તો કશ ચાલી ખાલી હસાવવા માટે કીધેલા કે તમે એને ના બોલાવેલા.
હા મારે કશું બોલાવીને કઈ કાંધો કાઢી લેતા નથી અ બોલાવી દઈશ.
અમે પણ તમને ના નથી પાડતા કે તમે ના બોલાવો એને એને પણ અમે ના નથી પાડતા કે તમે નો બોલાવો.
એ બોલાવે છે તમે ના હોય ત્યારે.
હમ્મ એકાંત માં બોલાવે છે.
તમને હારુ નો લાગે પણ હું મારે કઈ ત્યા જઉ
તમારાથી શું બીક લાગે વિચારીને તો પરાગ ભાઈ થોડો જાય.
હમ્મ.
એટલે અમે ગિફ્ટ એના માટે કાલ જ લેવાના હતા પણ એનું પરિણામ શું છે કારણ કે કાલ અમે સરોવર જશું તો પછી કાલ ટાઈમ નહી રહી અને આપડો આ મિત્ર સઘા થી મને ગઈ મને ક કે તારીખ હટાણે જ હતું. એ બી પૈસા નો લે એ કેતો નોતો પૈસા દેવાનું પણ એના કાકાતા હતા ને એના લીધે આપડે દેવા પડ્યા.
એથી ગમે વસ્તુ મળી જાય આપડે.
એ બધું નો દે અમુક વસ્તુ ઉપર જે એને હોય ને માલ લે આવી રીતના વોચ નહી એઈજ મળે બધું નો મળે.
હા તોમને બર્ડસ લઈ દીજો.
એમ હપ્તા નો આપે પેલા કહું તો આમાં નતો આપતો આમાં બધું સંપૂર્ણ હપ્તે નથી.
અમને બર્ડે ગિફ્ટ લઈ જઈજો.
તમને બર્ડે ગિફ્ટ આપી દઉંને પણ ક્યાં ના પાડી તમને. હ તમારો બર્થ ડે તો આવો જ. નહી તમારી પાસે હાઈ ડિમાન્ડ છે તો એવા તો અમે વાપરતા નથી તો. તમારે એવા જોઈ
અમે મિત્રો આપ અમે અમે ખબર ને પંદરસો ની ઘડિયાળ આપી તો સમય વ્યો ગયો બસ ત્રણસો વધારે ફેળવી ને અપાય માણસો બે મહિનાની વાર છે એટલું ના થાય કે શું. ના ના ત્યાં લગીમાં તમારે પહેલો ટોપિક જાવ
અત્યારે અમારી ઉપર તો હું કે પૈસા નુ એક આક્રમણ થઈ રહ્યું છે
યા આક્રમણ ઠીક છે પણ અમારી પાછી એમ સાઈઝ ત્યાર લગી ઘણા બધા પૈસા નાખ્યા
તો અને એમાં અમારે સરોવર નું જો કામ ચાલી ગયું વ્યવસ્થિત તો અમારે કોઈ ને કશું જરૂર નથી તમને પંદરસો ની તમને અઢી હજાર વાળી આપણે આપ શુ પછી તમે એની આપણા અમુક જે ખાસ માણસોમે વ્યવસ્થિત રાખવા માંગીએ છીએ
આપી દેજો ગિફ્ટ બડે મારે નહી એટલે અમને કશો જ વાંધો નથી
તમને આપી દેવું તમે બહુ ખોટી હોશિયારી ના મારો હવે તમે અમારું આપડું ત બ્રેકઅપ થયેલું તો બજ માંગેલા તમે
પેલી વાત તો માંગેલા નથી માંગી છીએ
હા એટલે એજ માગેલું માંગેલું શું માંગો છો તમે
અને વસ્તુ મિત્ર થઈ ના દયો તો કઈ વાંધો નહી મારે મારા સંગાથી કીધું છે કે તમને જેટલી પણ વસ્તુની આવશ્યકતા છે તમામે તમામ વસ્તુ તમને પૂરી પાડવામાં આવશે બડે ની પેલા
નામ તો તમે દઈ શકો
અમારે એક ને એક જ છે બીજું કોઈ છે નહી અમારું
ઓ તુષાર મેલ ગયા
ઓ એવા લુખેશ ને યાદ કરું મજા
એવું છે તો તમારા જીવન સંગ્રહથી ટિફિન વાળા માણસો
ટિફિન વાળા નહી
હ ઓ માય ગોડ અંદર પાકા પાઈ થયેલું હ સારું ચાલો હવે આપડી તમારી વી વાણીને વિરામ આપો અમારી પાસે સમય નથી
ઓકે
હવે રાઉન્ડ ની શરૂઆત તમે કરો તો યોગ્ય રહીશે
ઓકે ઓકે હમ